હેલો વીરભાઈ કેમ છો?
બસ મજામાં છું ભાઈ તમે કેમ છો?
બસ ભલા મજામાં છું, શું ચાલે છે, તમારી ત્યાં
બસ એકદમ શાંતિ છે, ભાઈ ચાલ્યા રાખે છે, ગરમી છે, બઉ વરસાદની રાહ જોવે છીએ વરસાદ આવતો નથી
હું તો જરા બાર ગામ આવ્યો આવ્યો હતો તો અહિયાં તો હું લોકો એટલે અહિયાં તો વરસાદ ન બહ અલગ જ કહેર છે.
શું છે વરસાદનું હલો.
હા શું કેવો છો મયુરભાઈ?
શું કીધું તમે મને સમજાયું નહી?
અહિયાં જે મેં હમણાં બાર ગામામ આવ્યું હતો તો અહીયાં વરસાદ એટલે ખૂબ જ વરસાદના છાંટા એટલે ખૂબ જ જોરથી પડી રહ્યા છે. આજે બો બહુ વરસાદ આવે છે. તો આજે આજે આપણે એવી વિષય ઉપર વાત કરીશું કે તમને ખૂબ જ આનંદ આવશે. પ્રથમ વરસાદમાં આપણેે તમે શું એટલે તમે શું વિચારો એટલે પ્રથમ વરસા દ એટલે કેવી હોય છે તમારી ત્યાં
પ્રથમ વરસાદ એટલે ખરેખર બવ જ મજા આવે છે. કારણ કે આપણે આ ત્રણ થી ચાર મહિના ઉનાળામાં ગરમી સહન કરીને પછી જયારે વરસાદ આવતો હોય છે એટલે એક મસ્ત ઠંડક થઈ જતી હોય છે અને પછી આપને શું છે ગરમી એકદમ તૂટી જતી હો હોય છે. ઓછી થઈ જાય છે ગરમી.
એકદમ સરસ વાત કીધી મયુરભાઈ. મયુરભાઈ તમે એકદમ સરસ વાત કીધી તમારી વાતને હું ટીપ પડી લઈને કશું કે જે પ્રથમ વરસાદ હવે એ આપણે એટલે લોકો જે હોય અહિયાંના જે કોઈ બહાર કોઈ રહીને અલગ અલગ રાજ્યોમાં એટલે વરસાદ નું કહેર અલગ હોય છે. તો લોકો જે છે ઉનાળાની તપતી ગરમીમાં રાહ જૂએ છે કે ક્યારે વરસાદ આવશે ને ક્યારે વરસાદ આવશે એને જોઈને વરસાદ એક ના એક વાર આવું આવ કે જીવનમાં એવું પડી જાય છે. કે જે ઠંડક હોય જે પેલી વરસાદનું જે ઠંડક હોય એને જે જમીન ની ખુશ્બુ હોય કે જે આપણે તમે કહેશો કે જે જે લોકોને ખૂબ જ આનંદ આવે છે જે વરસાદ પડે છે. આનાથી જે ઘણા બધા જે અ ખેડૂતો લોકો છે એમને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે આજની ટાઈમ ઉપર તમે જો કે જે વરસાદમાં વરસાદ ન આવતા ત્રણ મહિના સુધી જે ખેડૂત એ જે મુશ્કેલી થઈ છે જે એમનો કેટલુંક પો પૌધા અને એ બધું ખાવા પીવાનું સામાન એ બધું કેટલુંક બગડી ગયું છે તો વરસાદ આવના લીધે એને એમને ખુબ જ મદદ મળી ગઈ છે તમને શું લાગે મયું મયુરભાઈ? આ પ્રથમ વર્ષે તમારી લીધે કેવું કામ કર્યું?
સાચી વાત છે સાચી વાત છે આમાં એવું છે કે આપડે તો બધા વરસાદની રાહ જોતા જ હોઈએ છિએ પણ આમાં કેવું છે કે અત્યારે જેમ તમે કીધું કે ખેડૂત હોય છે ખેડૂત આપણા કરતા વધારે રાહ જોતો હોય છે.
એકદમ ચોક્કસ એકદમ ચોક્કસ વાત કીધી.
અને એને જે આપણા અન્નદાતા કેવાય. અ બરાબર છે ખેડૂત એટલે કેવું છે વરસાદ થી એમને ઘણું બધું અ આશા હોય છે.
. નહી તમે હા બરોબર કેવો છો કેમ કે ખેડૂતો ખેડૂતો આ આટલેજ. એ એનું જ રાહ જોય છે કે ક્યારેક એમને આવું વરસાદ પડે પેલીવાર.
આ
ખેડૂતોના ખેડૂતોના જોઇ જોવી પછ. છેઆપણે વાત કરીશું કે જે આપણે જે વરસાદના મોસમમાં જે બહાર ફરવા. જે આનંદ આવે છે, જે પર્યટક બનવા છે, જે જે લોકો આપણેે બો. આપણે હિન્દુસ્તાન ભારતમાં આટલી બધી જગ્યા એવી છે જે વરસાદમાં અને વરસાદમાં જો આવે તો એનું અનુભવ જ અલગ થઈ જાય. જેમ કે તમે જશો હિમાચલ પ્રદેશ ની હું વાત કરીશું ત્યાં વરસ. વરસાદ જો પડે તો ત્યાં એટલું સુંદર માહોલ થઈ જાય ત્યાંની હવા આપણે મહેસૂસ. કરી શકીએ છીએ. આટલો આનંદમય વાતાવરણમાં કે વરસાદમાં આપણે એટલું ઘણું બધું. વિચારી ને કે જ્યાં ફરવા જઈએ છે, ત્યાંનું આપણે ખૂબ જ આનંદ લઈ શકીએ છે.
હા સાચી વાત છે સાચી વાત છે. હવે જેમ કે અ તમે જેમ કીધું હિમાચલ પ્રદેશ છે. હવે એમાં ઘણી બધી જગ્યા છે જેમ કે મનાલી આ બધી જગ્યાએ તો વરસાદ એટલે હિમવર્ષા થતી હોય છે બરફ પડતો હોય છે ત્યાં પેલો સાદો સાદો વરસાદ તો મારા ખ્યાલ થી પડતો નથી. તમને ખ્યાલ હોય તો.
કેમ કે જે. છે પર્યટકો જે છે દેશના કે વિદેશના લોકો આ ભારતની જે વિવિધ પ્રકારની જે બી આપણને જે બી જગ્યા જગ્યાએ છે જે મોટી મોટી જગ્યાએ છે ત્યાં લોકો એવી રાહ જોઈ છે. કે વરસાદ પડીને જે આપણું વાતાવરણ દેખાય ને જેવું આ આપ પર્યાવરણ દેખાય એને જોઈને આટલા બધા લોકો ખુશ થઈને આનંદ થ નને એ લોકો વરસાદ ન મજા લઈએે છે.
સાચી વાત છે સાચી વાત છે. કે આપડે કેવું છે વરસાદ ની લોકો રાહ તો એટલે જોતા હોય છે. કે પેલા તો મેં તમને કીધું કે જેમ ઉનાળો હોય છે. એટલે એની ગરમી ચાર મહિના સુધી સતત એક ધારી સહન કરીએ. એ વરસાદ ઓટોમેટિક આપણને યાદ આવી જ જાય કે વરસાદ હવે થોડો આવી જ જાય તો સારું. તો શું છે કે આપડે એ વરસાદથી અ વરસાદના લીધે ગરમી થી બધ ચી શકીએ વરસાદ આવે એ એટલે એનો એક કઈક અલગ જ માહોલ હોય જે એક વખત વરસાદ પડે જમીન ઉપર પડે પછી જે ધરતી ભીંજાય છે પછી જે એની એક સુગંધ આવે છે.
એ ખૂબ જ અત્યંત આનંદમય તમે એકદમ સાચું વાત કીધું મયરભાઈ મેં તમને એક કશું કે જે અહિયાં ત જે પહેલી વરસાદ જો આવે એમાં જે વાદળો જે દેખાય છે એને એવું અંધારું જેવું મોસમ થઈ જાય છે. ને આ વીજળીઓની કડકડાટ અવાજમાં એક જ દિલ કહે છે કે જે આપણને જે ભીનવાનું જે મજા આવે છે પેલી વરસાદમાં એક અત્યંત એટલે અત્યંત ખૂબ જ આનંદમય હોય છે કેમ કે આપણે જે કે શું કે જે ઘણા બધા લોકો વરસાદની રાહ જોય છે કેમ કે એમને શું છે વાતાવરણ ફેરફાર જુએ જેમ કે આપણે છે ને અમે હું કેશું કે હું તો સ્પોર્ટ્સ પર્સન છું તો મને ક્રિકેટ વિકેટ રમવાનો ખુબ જ શોખ છે તો આ મોષ સ આ દરમિયાનમાં જે મજા આવે કે ક્રિકેટ રમવાનું કે બહાર ફરવાનું કે બાર એટલે કઈબી કાર્ય કરવાનું તો આ આ દિવસો ક્યારેક ભી ના ભૂલાય.
બરાબર છે બરાબર છે.
તમને વાતાવરણમાં કેશું હું વાતાવરણમાં એક એક જ વાત કેશું કે જે વાતાવરણનો જે છે આ જે શિયાળા પછી જે ઉનાળો આવે અને ઉનાળો પછી જે આ વરસાદ ઋતુ આવે એમાં એક જ એટલે ખૂબ મુખ્ય વાત એવી છે કે આમાં બેવું કારણોને આપણે રહી શકીએ છીએ આમાં ક્યારેક ઠંડી ઠંડી બી પડે છે ને ક્યારેક ગરમી ભી લાગે છે તો એટલે આ વરસાદ ન જે ઋતુ એ એટલું મહત્વપૂર્ણ હોય છે આજની કાલમાં કે આનું આનંદ જ અલગ હોય છે આ એક આપણે શબ્દોમાં નથી બયા કરી શકીએ છે એટલું સુંદર આનું વાતાવરણ હોય છે.
હા સાચી વાત છે પણ એમાં કેવું છે કે પેલો વરસાદ તો ઠીક છે પણ જેમ ચોમાસું શરૂ થઈ જાય છે. બરાબર છે પછી. એ વરસાદના પણ ઘણા બધા ગેરફાયદા પણ છે જેમ કે. અ જ્યારે વરસાદ બહુ મુશળધાર આવે છે ત્યારે ઘણી બધી જગ્યાએ વીજળી પડતી હોય છે. પછી બહુ વરસાદ આવી જાય તો કેવું થાય કે પૂર આવી જાય છે. એટલે એ પણ એક વસ્તુ છે કે વરસાદનું. અ જો અગર માપે અ માપે માપે આવે તો વાંધો નથી આવતો પણ જો વધારે આવી જાય તો એ પણ એક મુશ્કેલ કેલી જ છે.
તમે સાચું કીધું કેમકે જે વરસાદ જે વધારે આવી જ આવી જતા હોય. તો એમાં શું છે કે જે ગરીબ ઘરોમાં હોય. જેના ઉપર છત ના હોય એમને એટલું મુશ્કેલી થઈ જાય છે એટલું. પ્રોબ્લેમ થઈ જાય છે એ. રેવા માટે એમાં એવું હોય કે જે વધારે વરસાદ હોય તો એ લોકોનું ઘર ભી તૂટી જાય છે અને વીજળીઓના કડકડા આવાજથી લોકોને ખુબ જ બીક લાગે છે આજના ટાઈમ ઉપર આ વીજળીઓ એટલે કે બહુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે કેમ કે લોકો આને ટાળવા માટે ખુબ જ પ્રયત્ન કરે છે કે વરસાદ જો ધીરે ધીરે આવે તો કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોય કોઈ બી મુશ્કેલી ના હોય પણ કોઈ તકલીફ એટલે કઈ બી ના હ જો ધીરે વરસાદ જો મુશળધાર વરસાદમાં જે કોઈ બી કોઈને તકલીફ હોય છે. એ એટલે ખૂબ જ યાદગાર છે કેમકે ત્યાં ખુબ જ પ્રોબ્લેમ ખુબ જ મુશ્કેલી થઈ જાય છે સર સરકારે ઘણું બધું એટલે એ લોકોને ફેસિલિટી કે નિયમ કરવું પડે કે એમને જો વધારે વરસાદમાં કોઈ ડૂબી ગયો હોય કે કોઈ પડી ગયો હોય કે કઈક ખૂબ જ એટલે
હા વાત સાચી છે તમારી કે વરસાદ જો વધારે આવી જાય છે. તો આપડે બધા જ મુશ્કેલીમાં મુકાઈ જાય છીએ કારણ કે ઘણી બધી બધી જગ્યાએ પૂર આવી જાય છે‌ હવે જે જે લોકોના મકાન કાચા હોય છે એ લોકોને તો રહેેવું જ મુશ્કેલ થઈ જાય છે કારણ કે. વરસાદ આવે ત્યારે અ જોરથી પવન આવતો હોય એટલે વાવાઝોડું આવવું તો સામાન્ય વાત થઈ જાય છે. એટલે ઘણા બધા લોકોના ઘર પણ અ તૂટી જાય છે, ઘણા બધા ના ઘર પર સોલાર લાગે, હોય છે એ પણ બધું નીકળી જતું હોય છે, અને જયારે અ શહેરમાં આ રીતના થાય તો કેવું છે, કે આપડે અ બા બાઈક કે કાર ચલાવતી વખતે પણ ખુબ જ કાળજી રાખ પડે નહી તો ગમે તે વસ્તુ આપણે ગમે ત્યાંથી લાગી શકે છે.
નહી તમે એકદમ સાચું કીધું કેમ કે જે એવું હોય કે જે વરસાદ ન જે એટ ફાયદો છે એ એટલો નુકસાન બી કરે છે ચા જે કોઈને વાત છે. શહેરની હો કે અથવા ગામનીઓ આપણને જે વરસાદે જે કાર્ય કરી આવે છે કે જેવા ફાયદા ખેડૂતો માટે છે ને નાના લેકરાઓ એટલે, છોક
કઈ કઈ વાંધો નહી તમારી પાસેથી મને ઘણું છે ને માર્ગ
સાંભળી લો સાંભળી લો સાંભળી લો સાંભળી લો એવું છે કે જે આપણને જે એવું હોય છે કે વરસાદ ન એટલો આનંદ આવે છે મેં તમને કશું મયુરભાઈ કે આ વિષય પર મને ખુબ જ આનંદ આવ તમારે વાત કરી તમને શું લાગે? વરસાદ તમારી માટે ખૂબ લાભદારી છે, કે નહી?
ના બરાબર છે સાચી વાત છે,
મયનભાઈ તમને તો એટલે વરસાદ માટે હું વધારે નહી કહી શકીશ પણ આજે હમણાં સુધી આ આ વિષય ઉપર મને તો વાત કરવાનું તમને ખૂબ જ આનંદ આવ્યો અને જે તમને તમે મારી સાથે આ આટલી વાર સુધી આ વર્ષ વરસાદની ટીપ્પણી વિશે તમે વાત કરીલી એના માટે હું તમને ધન્યવાદ કહી છું. પછી બીજું તો કઈ નહી તમને કેવું લાગ્યું કે આ વરસાદ વિશે મારી સાથે વાત કરીને,
ના મને ખૂબ જ સરસ લાગ્યું છે,
હમ્મ ચાલ આપણે શું કેવ છું હા કઈ વાધો નય આપડે કઈક નયા વિષય ઉપર આપડે કઈ બીજું નયું વિષય લઈને નવું ડિસ્કસ કરી. વાંધો નહી ચાલો રજા રહીએ આજની સુધી,